એ નમસ્તે.
નમસ્તે કેમ છો.
સારું છે તમે કેમ છે.
હું પણ મજામાં છું.
સારું સારું.
બસ આ જમ જમવાની તયારી જમવાનું બનાવવાની તૈયારી કરતા હતા શું બનાવ
હા હું એક રોજ એક ટેન્શન થઈ ગયું છે ને કે. શાક મેં કંઈ બણાવવા કંને બણ્યા છે.
સાચું આતો આપણે ઓરતોની બહુ. બડી સમસ્યા છે શું બનાવાનું અને શું ખાવાનું બધું.
હમ. રોજ સવાર શામ ઉઠે ઇ પહેલી સવાર શું બનાવવા શું બનાવવા એક બધું ટેન્શન થઈ ગઇ છે.
સાચું અ તો હા આજ આપણે કારોબાર અને વ્યવસાય વિશે બાત કરીશ.
હમ હમ ખુબ સરસ વિષય છે ને કારોબાર. કારોબાર તો આપણે જીવન અને દેશની અર્થવ્યવસ્થા માટે ઘણો મહત્વનો છે ને
સાચી વાત થવાનું છે ને વ્યવસાય થી. લોકોને રોજગાર મળે છે અને પરિવાર નું જીવન સ્તર ઓછું આવે છે કેમ કે લોકોને વ્યવસાાય ના હોય તો લોકોને રોજગાર કેવી રીતે મળે ત રોજ. થાય તો પરિવાર નું ભરણ પોષણ કેવી રીતે કરે છે તો કારોબાર અને રોજગાર બહુ જરૂરી હોય છે આપણા જીવનમાં
હા સમાજનો જે
હલો. હા સાચું અને હેલો. હેલો. અવાજ આવે છે હલો હમ ફ્રી ફ્રી સારું તો હોય છે એનૅ અ એકદમ નાના વ્યવસાય હોય કે મોટા વ્યવસાય બધા સમાજ ને